હા હા જય શ્રી કૃષ્ણ આજ કયા વિષય પર વાત તરસું
આજે આપડે અત્યારે તો આ જે વરસાદની જે માહોલ છે અને એની લીધે જે અનાયસ જે આપણે ઝાડને બધું જે પડે છે. અને જે ઘણી નુકસાન જે થઈ રહ્યું છે એની ઘણી વિગતો અત્યારે આ છાપામાં અને ન્યૂઝમાં સાંભળ્યા હમણાં તો કોઈક વાર એ અત્યારે આવેવે કે ખરેખર આપણે તો આમ જુઓ તો ઝાડ રોપણ તો બહુ જરૂરી છે પણ આવું વરસાદનું માહોલ આવે ત્યારે જે આવું જે અનાયસે મોટું જે એક જાતનો જે હદસો થઈ જાય છે અને એમાં જે મરણ પણ થાય છે અને નુકસાન પણ થાય છે તો આવા સમયે જે મ્યુનિસિપાલટી કેવાય કે લોકલ સરકાર કેવાય એ લોકો શું કરે છે એના ઉપર આજે આપણે એક ચર્ચા કરવાની હતી
હા ચોક્કસ ચોક્કસ ગઈકાલે મારે પણ વાંચવામાં આવ્યું કે અહિયાં મુંબઈ ખાતે ચેમ્બુર માં એક સ્કૂલ બસ રોડ પરથી પસાર થઈ રહી હતી અને એમાં લગભગ તેર થી પંદર બાળકો હતા અ અ લગભગ ચોથા થી આઠમાં ધોરણના અને એમાંય અચાનક એટલું મોટું ટૂ ઝાડ જે આખી સ્કૂલ બસ પાસ થતી ત એની ઉપર પડ્યું અચાનક થી અને એને કારણે આખી આખું જે ઉપરનું છાપરું હતું સ્કૂલ બસનું એ દબાઈ ગયું અને બધા બાળકો એમાં ફસાઈ ગયા અને અ થોડા બાળકો તો જે આગળ બેઠા હતા એ લોકોને તો ખેંચીને બહાર કાઢ્યા પાંચ એમાંથી પાંચ વિદ્યાર્થીઓ તો એ લોકોને વધારે ઈજા થઈ અને એક બાળક મરણ પણ પામ્યું એટલે આવી ઘટનાઓ જયારે છાપા વા ત્યારે ખરેખર આપણું હૃદય પણ દ્રવિ ઉઠે કે આ કેવું વાય કે નિર્દોષ બાળક બિચારું અને આ આમાં દોષ કોને આપ કોઈ સમજાતું નથી એવું થઈ જાય છે
ના ના ખુબ સાચી વાત કરી તમે કારણ કે અમારે અહિયાં પણ આવો એક અમારે બનાવ એવો થયો આજે જ થયો કે ઝાડ મેઈન રોડ પર મોટું ઝાડ હતું અને મોટું ઝાડ ઉખડીને પડી ગયું અને તે કારણે રસ્તો એકદમ ચક્કાજામ થઈ ગયો અને એ મેઈન રસ્તો હતો અને એની કારણે એમ્બ્યુલન્સને આવવા જોવામાં એટલી બધી તકલીફ પડી, કે મને વિચાર આવ્યો કે અંદર જે માણસ એમ્બ્યુલન્સમાં જેને લઈ જતા હશે. એ સમય એ માણસની હા તો એ સમયે શું હાલત હશે હાજી એટલે આજે એ બહ જ ટ્રાફિક જામ થઈ ગયું એની કારણે અને ટ્રાફિક જામ એટલે હું, તમને કહું ને કે લગભગ મને એવું લાગ્યું કે, સવા કલાક નો ટ્રાફિક જામ થઈ ગયો એમ કહ તો ચાલે
હા હા હા એટલે અને ઈ પણ પાછું સાંજના ટમ સાહે નોકરી ના સમયે એટલે ત્યારે વિચાર કરો કે કેટલા માણસો અ હેરાન થાય અને સાથે તો જે જેની સાથે આ ઘટના બની હોય એની એની તો શું હાલત હશે એ એ વિચારવા જેવું છે
હા અને સાથે સાથે એવું થઈ ગયું કે પાછો વરસાદ પણ હતો તો હવે શું છે કે વરસાદને કારણે પોલીસ પણ કોઈ જાતનું જેને ક કે બંદોબસ્ત જે રીતનો કરવો જોઈએ કરે નહી કારણ કે પોલીસ પણ બધા પોતે છત્રી લઈને રેનકોટ લઈને બધા અંદર બેસી ગયેલા અને જેને ક ને કે જેને ક કે આપણું જે સરકાર છે જેને ખરેખર આમાં રસ લેવો જોઈએ આવા સમયે તો ઉાને તરત જ બધું જોવું જોઈએ પણ જરાય પણ રસ ને એવું લાગ
હા ના પણ આ કાલે જે ઘટના બની એ એમાં એ લોકો એ કહ્યું કે અ ઝાડ એટલું તો હતું એટલું ભારે કામ હતું કે એ લોકોને જેસી બી બોલાવવું પડ્યું. ઝાડને કાપવા અને એને ઉપાડીને, બધાને બચાવવા માટે એટલે આવી ઘટનાઓ વરસાદની ઋતુમાં તો ખાસ આવી બધી ઘટનાઓ રોડ ઉપર બહ થતી હોય છે આમાં કારણ એક બીજું પણ છે. છે કે વધારે પડતું કોંક્રિટાઈઝેશન થવાને કારણે રસ્તામાં એ ઝાડના મૂળિયા નબળા પડી ગયા હોય એટલે આ પછી જયારે વરસાદ આવે ખુબ વરસાદ આવે કા તો બહ, પવન સપાટાભેર હોય એવા સમયે આવી ઘટના બને છે હવે આમાં કોને દોષ આપવો
ખુબ સાચી વાત કરી તમે ખુબ સાચી કારણ કે આમાં પણ એવું જ વાત તે અમારે અહિયાં પણ જે પોલીસ અધિકારીઓને અમે જયારે કેવા ગયા. કે સાહેબ આટલો બધો ટ્રાફિક જામ છે તો થોડુંક તમે બહાર આવો વરસાદ છે અમે પણ સમજીએ છી તમારી પરિસ્થિતિ પણ સાહેબ આપનું તો કામ છે કે તમારે લોકોની સેવા માટે તમારે ચોવીસ કલાક તમારે ઊભા ર રહેવાનું હોય છે. એ પ્રમાણે આપની એક એક નૈતિક જવાબદારી છે પણ સાહેબ તમે અંદર બેસ ો સમજી ગયો પણ સાહેબ તમને પણ ખ્યાલ છે શું થઈ રહ્યું છે તો તાત્કાલિક ધોરણે તમે જે કઈ ક્રેન લવાની હોય પગલા લેવાની છે કે તમારે ઝાડ કપ આપવાનું મશીન કે જે પણ લાવવાનું છે એ તો તમે લાવીને કરો પણ એ લોકો વતે કીધું કે સાહેબ અમે તો ક્યારનુંું કીધું છે પણ સાહેબ ટ્રાફિક જામ એટલો છે કે ઓલો આવે કેવી રીતે બા સાહેબ બધી વાત બરાબર છે તો હવે આનો રસ્તો શું સાહેબ આવી તો તો ઉઊભું રહેશે તો નઈ ચાલે ને ભાઈ એટલે બઉ જ ઓ થઈ ગઈ એટલે ત્યારે અને તમે જેમ કીધું એમ વાત બહુ સાચી વાત કરી કે આ લોકોએ પણ એ જ કીધું કે સાહેબ એટલ આટલા બધા રસ્તા કોન્ક્રીટ ના થતા જાય છે, સાઈડ ઝાડોના ઝાડો કપાતા જાય છે, અને ઝાડોના મૂળિયા જે થઈ ગયા છે. બધા ખલાસ થઈ રહ્યા છે, આવી રીતે ઝાડ પડવાના છે. સાહેબ
હા હા ના એટલે હા હા હા ના તમારી વાત પૂરી કરું હા
હા અને ઈ કે કે આની લીધે. કે તમને કે આ તો એક આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે, ટ્રાફિકજામ સાથે સાથે એ તો કે આપે હજી પણ અહીંયા ઇલેક્ટ્રિક ના જે કેબલ્સ. બધા ઉપરથી છે વાયર કોઈ અંડરગ્રાઉન્ડ અમારે નથી તો આની લીધે લાઈટ પણ બહુ જવાની
બરાબર છે હા હું. હું હું હું બરાબર છે બીજું એક જ્યાં જે નીચાણ વાળા રસ્તાઓ હોય છે ને જયારે ખુબ જ વરસાદ આવે ધોધમાર વરસાદ ત્યારે ગાડીઓ પણ અટકી જાય. અને ગાડીઓ બી ફસાઈ જાય અને એને લીધે કાદવ કિચડ તો હોય જ અને ગાડી ફસાઈ જાય એટલે જે ગાડીમાં પણ જે પોતે ચલાવતો. હોય એને પણ ખુબ મુશ્કેલી પડે કે ગાડી એવા રસ્તે થી કાઢવી કેવી રીતે જાણે હોળ હોડી ચલાવતા હોય એના જેવી હાલત થઈ જાય. એટલે આ એટલે આ આ આવા આવા ભિન્સા વરસાદની ઋતુમાં કે કેટલી જાતના અલગ અલગ બનાવો થતા હોય છે. અને વાંચીએ ત્યારે આપણે ખરેખર આપણેે વિચાર કરવો પડે. કે આમાં રસ્તા
કાઢવો અને હું બીજી તમને વાત કરું કે અત્યારે જ્યાં જે આજે હમણાં એક સમાચારમાં હું સાંભળતો હતો, કે સરકાર સરકાર હવે અત્યારે જે આ વરસાદને લીધે જે બધી અફડાથફરી થઈ. બધી જગ્યા અલગ અલગ જગ્યા જ્યારે આવી તકલીફો આવે છે, ત્યારે એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા છે. કામ ઉપર સરકારી તંત્ર ના કે તમારો વાંચી અમારો વાંચીએ. પણ હું એમ કહું કે તમે જયારે આ આવડો મોટો તમે રસ્તો જયારે બનાવી રહ્યા છો, તો રસ્તો તમે બનાવો છો, કોક્રીટ નો કોક્રટની બાજુમાં તમે જે ખાડો ખોદ્યો એમાં તમે ખાલી માટી જ નાખી દો છો. તો માટી રાખી દો. તો રસ્તો જે છે બે રસ્તો બેસી જાય વરસાદને લીધે તો એની લીધે કેવી રીતે કરવું એ એક આ પહેલેથી વિચાર કરવો જોઈએ હવે હું ગઈકાલે તમને એક ઘટ કહું કે અમારા ઘરની સામે જ એક મોટો ખાડો ખોદેલો છે હવે એ ખાડો ખોદયો છે. એમ કેહે છે કે પાણીની પાઇપલાઈન જવા માટે કે કચરો જવા માટે કે જે પણ હશે. એ કે અમારો પાઈપલાઈન જાતી નથી કે કચરો જાતો નથી હવે તમે માનશોને. એવડો મોટો ખાડો ખોદયો છે કોઈને ખબર જ નથી. કોણે ખોદયો છે અને ગઈકાલે બે એક ભાઈ ઘુસી ગયા અંદર અને એમને એટલું લાગ્યું અને જે ભુવા થઈ વિચારને હવે વિચાર કરો. ટુ વ્હીલર હવે ઓલા ભાઈ ને જોવા બદલે બહુ કરવાની બદલે ઓલો એમ કે કે તમે મુરખોમે જોતા નથી તમે અંદર જાવ છો અરે ભાઈ ઓલો કે મને ખબર તો પડી ગઈ. અહિયાં આવડો મોટો ખાડો છે વરસાદમાં દેખાય કે પાણી ઉપર ઢંકાઈ ગયેલું આખું.
હા બરાબર છે હા હા બરાબર અંધારું પણ હોય એટલે આજ હ હા હા એટલે વરસાદની સિઝનમાં ખાસ તો વરસાદી ઋતુમાં આ બધા સવાલ તો થાય જ છે એક તો નાના નાના નગરમાં પણ થોડો બી વરસાદ આવે એટલે તરત જ અંધાર અંધાર પટ આવી જાય છે. ઈ એક મોટો સવાલ છે અને પછી એને પાછું આવતા જયારે લાઈટનું કનેક ઘણો સમય વાર લાગી જાય છે ઘણી વખત એવું પણ થાય છે કે વાયરો આપણા બધા જમીનની અંદરથી હોય છે એટલે ક્યાંક થી વીજળીના કરંટ પણ પાસ થતા હોય છે એવા ભી આજે મેં વાંચુ છાપામાં કે એવા બે ત્રણ ઘટનાઓ થઈ કે ચાલતા હતા પાણીમાં અને ખબર ના પડી અને બે બાળકીઓને વિજ કરંટ લાગ્યો, જોકે એ વળી સારું થયું કે તરત મદદ મળી કે, એટલે પાછું એ લોકોને સાજા થઈ ગયા. પણ આવી ઘટનાઓ આ વરસાદને કારણે થતી હોય છે એટલે એમાં પણ
બઉ જારે હવે આજની જો તમને વાત કરું કે અમારે આજે જ અમારા બોડા ઉપર આજે અમારા મોટી કન્ટેનર આવેલું હતું. અને કન્ટેનર તો તમને ખબર હોય તો લોખંડ નું હોય હવે કન્ટેનરને શેડ ની અંદર અમારે શું શેડ છે એટલે શેડ ની અંદર થોડુંક અંદર લઈ શું વરસાદનું પાણી પડતું હોય તો જે કાર્ટૂન કે બોક્સ બધું જો ઉતારીએ એ ભિના ના થાય કરીને તો એમાં આજે અમણે અનાય અમને પણ ખબર નહી અને ખબર નહ કોઈ ધ્યાન પણ નઈ આપ્યું હોય, ઉપરથી બે વાયર પડેલા હશે ઉપર શેડ ઉપર જ અમારા અને જેવું આને શેડ ખોલ્યું તો અચાનક જ એમને ઓ કરંટ લાગ્યો ઓલો સાબ કે ઓલો બોક્સ ઉચકવાવાળો કે સાબ કરંટ લગ કરંટ બુમ કરવા લાગ્યો તો અમે કીધું ભાઈ કરટ ક્યાંથી લાગે છે ભ હ બધું બંધ છે આજે તો કઈ ચાલુ કર્યું જ નથી લાઈટ પણ ચાલુ નથી કરી સવાર નો સમય હતો. ઓલો કે સાબ લગ લગ લગ રહા પછી બધા ચેક કર્યું ચેક કર્યું પછીયું તો કે ઉપર વાયર ત્રણ વાયર ઉપર મોટા એટલે હવે બોલો એટલો મોટો બનાવ બતા બચી ગયા તરત તાત્કાલિક બાજુમાંથી આપણે ડીજીવીસીએલ કંપનીનો બોલાવવા એના ઇલેક્ટિકલ એન્જિનયર કે સાહેબ કે અરે સાહેબ અમારો જ તૂટ્યો છે તો ભાઈ તારો તૂટેલો છે તો તુ કરતો સહી આ તો માણસ મરી જાત આજે
બરાબર છે હા હા અને આવો તો હા હા ઘટનાઓ બહુ થતી હોય છે, હા બીજું તો એ નગરપાલિકા વાળા એ લોકો પણ કે છે કે અમે લોકો બને ત્યાં સુધી અમે વરસાદ શરૂ વરસાદની ઋતુ શરૂ થાય પેલા જ અમે લોકો ગટર સાફ કરવાનું અને ઝાડ ને કાપવાનું કારણ કે બહુ બધા ઝાડો જે એકદમ વધારે વિકસી ગયા હોય અ તો પછી એની દાળખાઓ જો રસ્તા પર, આવે કારણ કે બસોને બધું ચાલતું હોય તો એમાંથી એક્સિડન્ટ થવાના થવાની શક્યતા હોય છે પણ ઘણી વખત નગરપાલિકાનું એવું થાય છે કે, સમયસર કામ એ લોકોની મર્યાદા હોય છે. પણ એ મર્યાદાના સમયમાં એ લોકો કામ પૂરું નથી કરી શકતા એટલે એને કારણે પણ આવા આવી બનાવ આવા બનાવો બને છે એવું મારું માનવું છે, તમારું શું કેવું છે?
ના ના ખુબ સાચી વાત છે કારણ કે આમાં શું થાય છે કે ઘણી વાર આ જે તમે જે કીધી કે જે સાવચેતીના પગલા જેને કહેવાય છે કે, વરસાદ આવ્યા પહેલાં જો સરકાર તંત્ર જો આ બધું ધ્યાન આપે અને વ્યવસ્થિત કરે તો ખરેખર આ બધો તકલીફ બહુ દૂર થઈ શકે છે પણ આપણે કહીએ છીએ ને કે આપણા દેશમાં મને એમ લાગે છે કે ઓલું રામ રાજય ચાલે છે. એવું લાગે અને ભગવાન જ આ દેેશને ચલાવે છે કોક વાર તો મને એવું લાગે છે. કોઈને પણ જરાય પણ રસ નથી આટલા વર્ષોથી કેટલા વર્ષો વર્ષોથી જ્યારથી આઝાદી મળી હશે ત્યારથી આટલા વર્ષોથી તકલીફો ચાલતી જ આવે છે એમાં કોઈ ફરક જ નથી આટલો આટલું જેને કે, કે ટેકનોલોજી આગળ વધી ગઈ પણ કોઈ જસ્તો એમાં
ના પણ આપડે એક પણ એમ વિચારો કે એક એક તરફ આપણે વિકાસ ની વાતો કરીએ છીએ પણ જયારે આપણે નાના પાયે પર જોવા. જઈએ કે નાના ગામડાઓમાં કે નાના નાના શહેરોમાં જે પાયાની સુવિધાઓ જોઈએ એમાં જ આપે ગાબડું દેખાય છે એટલે રસ્તા ઉપર ગાબડા તો દેખાય જ છે પણ વ્યવસ્થામાં પણ આપડા દે
ખુબ સાચી વાત છે ખુબ સાચી વાત છે અને આની લીધે શું થાય છે કે મને પણ એ જ વિચાર આવ્યો કે કે ઓલું જે કહીએ કે આપણે બધી રીતનું એડવાન્સમેન્ટની અંગ્રેજીમાં જે લ કે એડવાન્સમેન્ટ કરવાની વાતો કરી રહ્યા છે પણ ખરેખર આ વસ્તુ ઉપર જો ધ્યાન આપીએ અને આના ઉપર ઓ વધારે અમલૂકીએ તોને લાગે દેશ ઓટોમેટિક ખૂબ જ આગળ આવ હોય
હા હા હા પાયાની આ બધી પાયાની મૂળભૂત સુવિધાઓ છે જે નાગરિકો માટે પણ જરૂરી છે